હલો
હા કેમનું ચાલે ચાલે શાંતિ?
બસ શાંતિ બોલો શું કો છો તમે?
બસ કઈ નઈ શું કરો તમે અત્યારે
બસ અત્યારે તો આરામમાં છીએ કશું કામ નહી તો અત્યારે.
કેમ કશું કામ નહિ એટલે હ એ બી છે આટલી મોટી
ઘરકામ બધું પતાય દીધું એટલે શાંતિ થી બેઠા છે.
પણ આટલી આટલી બધી મોડી રાત્રે પછી શું કામે હોય હાચી વાત છે તમારી. બોલો તારે શું ચાલે?
બસ કશું ને હમણાં જ ફોન જોતી તી તો ફોન માં પેલી રીલ રીલ આઈ કે અત્યારે બધા જંગલમાં લાકડા કાપી ને બધું ફર્નિચર ને બધા જમીનો વેચી દેે તરો વેચી દે છે
બરોબર છે ના ના સાચી વાત છે અત્યારે જંગલો કાપવા બહુ નુકસાનકારક જે આપણા પર્યાવરણ માટે આપણા દેશ માટે તથા આપણા હ્મ હ્મ હ્મ અત્યારે તો વરસાદની અછત પડે છે તેના કારણે જ અછત પડે એમની પણ આ લોકો શું કરે જંગલો ના લાકડા બધા ગવર્મેન્ટ સરકાર બી કા હશે અને બધા કેવું કે જે પ્રાાઈવેટ તમારે પ્રાાઈવેટ હોય ને જગ્યા, એ લોકો બી એટલા બધા લાકડા ત કાપે છે કે અત્યારે તા ઘેર ઘેર તમે જોજો અત્યારે ફર્નિચર ઇન્ટેરિયર ડિઝાઇન નો ક્રેઝ એટલો બધો છે કે ના પૂછે હોય બધા અત્યારે શું કરે કે આપડે અત્યારે લાકડા કાપ કાપ કાપ લાકડા કાપ કાપ કરે બરોબર અને એમાંથી નવા નવા જાત ડિઝાઇન ના બધા સાધનો એમને પેલા ઘરનું ફર્નિચર સજાવવા ઘર સજવવા માટે કરવાનું હોય એના માટે બધા લઈન બેહે છે. તો હું એના બધા માટે બધું અત્યારે લાકડા કાપે બરોબર તે પ્રાણી જીવો હોય બધા જે જંગલમાં રેહતા હોય અત્યારે જેમ તેમ જંગલ ઓછું થતું જાય એમ ને એમ એ લોકો પછી બહાર જ આવવાના એ લોકોને રેહવાની જગ્યા એટલી
હા આપણા અમારી એક સોસાયટી છે ત્યાં જોવા મળ્યો હતો.
શું શું જોવા મળયો તો?
રીંછ જોવા મળ્યો હતો
હમ્મ ના ર રે પેલું એ હતું આપડે શું કેવાય આપડે ચીતો હતો. લેપાડ લેપાડ એ તો બે હતા પાછા એક નઈ એમાં તો એક તો અમાર ઓળખીતામાં હતા ને એક ભાઈ એક બેન, એમની સોસાયટી ના જ સોસાયટી જ હતી સોસાયટીમાં જ હતું ત્યાં આગળ. કે જ્યાં બે ચિત્તા જોવા મળ્યા હતા. એમના છોકરા ને એ તો પાછુ શું કર્યું એમના છોકરાને ફોન આલયો કે ફોન લઈ જાય તું ઘર પહોંચુ ને ત્યાં સુધી ફોન ચાલુ રાખજે તારો એવી રીતે એકલા મોકલ્યો છોકરાને બોલો પણ ઘેર ના પોછ ત્યાં સુધી ફોન ચાલુ રાખશે
હા એ તો છેજ ને પછી છોકરાઓને બી બહાર નીકળતા બીક લાગે કે રાત્રે આવી રીતે જોયો હોય ને પછી બીજ દિવસ સવાર માં સ્કૂલ જવાનું ટ્યુશન જવાનું એટલે છોકરાઓને તો બીક જ લાગે.
ના ના સાચી વાત છે. એટલે મેં એજ કીધું કે ભાઈ આવી રીતે આટલા બધા જંગલો તો કાપે છે બરોબર અત્યારે તમે જોજો તમે પહેલા રસ્તા રસ્તા પર ફરતા હશો અને અતાર રસ્તા પર ફરતા હશો આ જમીન ન પહેલા કેવું હતું? કે પેલા ફરક તો તમને ઉપર તાપ જ ના નડે તમામે રસ્તાઓ, કઈ આખા તમા રસ્તાઓ છે ને બધા ઝરની નીચે ઢંકાઈ જાય એટલે છાયડો જય્યારે તમે વાઈક ચલાવો ને ત્યારે પણ છાયડોય પણ અત્યારે કેવું થઈ ગયું છે જો ત તમને તાપ એટલો બધો લાગશે કે આજુધુ જાળવાની હોય ને તમને તા પર લાગશે.
હા એ છે હા તમે જે કહો છો એ વાત સાચી છે. હ તો હવે પણ બધા અમુક એવા શું? પ્રેમી હોય છે કે વૃક્ષો પ્રેમી કે ને કે જળ કે સુ કાપો ને તો એ જગ્યા પર સ્ટે મૂકી દેને, કે તમે ઝાળ ના કાપશો આમ એ બધા આંદોલન બી કરે છે તમને ખ્યાલ હોય?
એમાં વધારે ખેડૂતો હોય ખેડૂતો શું કરે બધા કે ઝાડ અત્યારે એમના ખેતર માંથી બી કાપી જતા હોય છે અમુક ટાઈમ તો અમુક લોકો તો કે બાજુવાળાના ખેતર માંથી બી કાપી જતા હોય એટલેાકડા વેચવા લાકડા ત્યાં વેચાય બધા બરોબર લાકડા વેચાય એટલે બધા લાકડું બધું કાપી જાય. તો હું એમ કહ કે અત્યારે તમને ખબર છે કે આટલું લાકડા જંગલો બધા જાડવા બધા કાપવાથી આપણને હવા ખરાબ મળશે. અત્યારે વનસ્પતિ નું કામ શું? કેઈ ઓક્સિજન આપણને આપે અને કાર્બન ડાયોક્સ ઓક્સાઇડ જે આપણા માટે શરીર માટે ખરાબ છે એ લે, બરોબર અને આપણને, ઓક્સિજન આપે છે તો વિચાર કરો કે જે વ્ય વસ્તુ વસ્તુ આપણને શ્વાસ લેવા માટે સૌથી વધારે જરૂરી છે. પૈસા કરતા બી વધારે ઓક્સિજન ની જરૂર પડે આપડે બરોબર તો પછી તમે લોકો એ વસ્તુઓ તું સમમજતા કેમને હ? ઝાડ આપણને ઓક્સિજન આપે છે બરોબર તો પછી આપડે એ વસ્તુ કરીએ શું લેવા કાપીએ શું લેવા ઝાડુ તો એમ કહ?
હા સાચી વાત છે અત્યારે બધા જ ખેત અમુક ખેડૂતો બી એવા હોય છે કે ખેડૂતો પહેલાના જે, ખેડૂતો હોય છે ને એ જમીન પર એ લોકો એ પાક ને બધું બનાવ્યું. પણ અત્યારની જે જનરેશન હોય છે ને, જેમ કે ખેડૂતોના છોકરા અત્યારની જનરેશન ના, એ એ લોકો શું કરે છે કે પૈસા માટે જ ખેતરો વેચી દે છે. અને હવે ખેતરો એવા એવી લોકોને વેચે છે કે જે બિલ્ડરો હોય. હવે ખેતરની જગ્યાએ એ જમીન પર ઘર ને પ્લોટસ ને એ બધું ભું કરે છે એટલે જંગલો ઓછા ખેતરો ઓછા થઈ ને તમને ઘરો વધાર જોવા મળે છે જગ્યાએ.
ના ના વાત સાચી છે પણ હું કઉ છું તો ખરો, કે અત્યારે તો આપડે એવું જ કરવું જોઈએ કે જેમ બને ને એમ વૃક્ષારોપણ કરવું જોઈએ. કે તમને ખબર છે અત્યારે આઈપીએલ મેચિસ ચાલતી હતી બરોબર. તો આઈ આઈપીએલ માં ત્યાં આઈપીએલ ના જે મેમ્બર્સ હોય ને કમિટી મેમ્બર્સ એ બીસીસીઆઈ ના એ લોકોએ એવો રૂલ બનાવ્યો કે જો એક બોલ જય્યારે બોલર બોલિંગ કરે એક બોલ ના છે ને તો એક બોલ ખાલી જાય મીન્સ કે એક રન બી ના આવે આઉટ બી ના થાય કશું ના થાય. એ બોલ ખા લી જાય ને, તો એ લોકો મતલબ કે જે કમિટી ના મેમ્બર છે ને એ લોકો એવું નક્કી કર્યું કે આપડે એક બોલ ખાલી જાય ને તો એ બોલ પાછળ સો વૃક્ષ રોપાવા જોઈએ એક બોલ ખાલી જાય ને તો સો વૃક્ષ રોપાય. ધારો કે જે એક મેચમાં એ એક મેચમાં ધારો કે એકસો વીસ ત બસો ચાલીસ બોલ આવે બરોબર. જો એની જગ્યાએ સો બોલ ખાલી જાય ને તો ગુણ્યાસો એ લોકો દસ હજાર વૃક્ષારોપણ કરે.
એ કરે છે ખરા એ લોકો?
કરે છે ને મેં તો જોયેલું છે બટુ એકદમ ખાલી ગાર્ડન હોય ને મતલબ કે દરી આપડે શું કેવું ડુંગરો ને એવું બધું. ત્યાં આગળ આ લોકો બધા માણસો રાખેલા છે એના માટે સ્પેશિયલ કે ધારો કે ધારો કે આજે ત આ મહિનાના સાડી ત્રણ હજાર વૃક્ષ રોપવાના જ બરોબર. તો આ લોકો વીસ માણસ ઉભા કરે અને એ લોકો જોડે બધા વૃક્ષો રોપાવે બોલ.
સારું કેવાય આઈડિયા સારી છે કઈ ખોટી નઈ.
હમ એટલે આવી રીતે વૃક્ષારોપણ બધું કરાવે છે બહુ મસ્ત છે પણ સારું બધું જોવાનું આમ અત્યારે જોુ તમ પેલું જંગલ આખું બને પેલા એને આપડણે અનિલ અંબાણી છોકરા વનતારા નું નહીં આગ કેવું જ વનતારા બનાલું છે. ત્યાં બધા પક્ષીઓ રેતો આવું સરકારે કઈક કરવું જોઈએ જીવો માટે. અવું બધું બનાવવું જોઈએ વન વનસઆપણે મોસ્ટ ઓફલી કે વાઇલ્ડ એનિમલ છે ખતરનાક આપણા માટે આપણને બી મારી નાખી એવા પ્રાણીઓ હોય. તો એ બધા પ્રાણીઓને બહાર તો છૂટા મૂકવાના નતા આપડણે જંગલોમાં જ રાખ, તો જંગલો હશે તો તમે એમને રાખશો ને, મેન વસ્તુ એ છે.
હા એટલે પછી આ જંગલો અને ખેતરોને બધું ઓછું થાય એટલે બધા જેમ કે સાપ છે, નોડિયા છે એ બી ઘર-ઘર જોવા મળે તમને.
હા એજ તો પણ પણ એના કરતા બેટર છે, તમે જંગલો કાપો જ નહીં. તમે ઘર સારું રાખો હું તો એમ જ કહ છું કે પર્યાવરણ માટે તમારે જે થકી જે થતું હોય ને એ બ તું તમારે કરવું પડે એક વાર, એક વસ્તુ સમજો
સાચી વાત છે.
પર્યાવરણ એવી વસ્તુ છે ને કે જેના વગર તમે જો લાખો કરોડો રૂપિયા પર્યાવરણ સારું નહી હોય તો તમને રહેવાની મજા હવે અત્યારે કશું સમજ હું કરોડ રૂપિયા નો બંગલો તમને એવી જગ્યા હતો કે આજુબાજુ વસ્તી બધી ખરાબ રહેતી. નહી રહો તમે તો એથી ખાલી કરીને જતા જ રહેશો. હા.
ઘર લઈને કઈ મતલબ ની ને.
તો પછી હું એજ વસ્તુ સમજાવ છું કે તો પછી તમને ખબર છે કે ભાઈ આવી રીતે વૃક્ષોક આપવા યોગ્ય નથી તો કાપો છો શું લેવા, હું તો એમજ કઉ પહેલા તો
સાચી વાત છે હારુ અને આ જંગલ આ આપણેે એક પેલું સ્વામિનારાયણ નું એ આવ્યું હતું ને પેલું શું કહેવાય અમદાવાદમાં બધા જોવા જતા હતા બે ત્રણ વર્ષ.
લ જેવું બનાયલું આખું મહિલા માટે હતું બધું અલગ અલગ કાર્ટૂન્સ ની ગેમ્સ ને બધું હતું.
હા બસ ત્યાં આગળ તમે જોયું તું કે એમ મોટા મોટા પાનને બધું મંગાવું તું અને ડેકોરેશન કર્યું તું.
ના ના વાત સાચી છે, મને ખબર છે એ તો.
આપણા ઇન ફ્યુચર આપણને એ બધી વસ્તુ બી કામ લાગે છે આપણને નહી તો પાછળ આપડી જે બીજી પેઢી આવે એને બી કામ લાગી શકે છે એ બધી વસ્તુ. અને અત્યારે કેવું છે કે આયુર્વેદ બી બધું ઓછું થઈ ગયું છે જંગલો નથી થાય એટલે ખબર છે?
ના ના વાત સાચી તમારી.
કશું કઈ થતું હોય તો દાદી દાદી અમ્મા ને બધા હોય છે. તો આવી રીતના કઈક જડીબુટો, પાનને ઝાળના પાનને બધું લઈને. તઈ કઈક વાટીને તમને વાર કશું થયું હોય એ જગ્યાએ લગે આપે, અત્યારે એવા આયુર્વેદિક ભી નથી રહ્યા. તમે જુઓ તો
ના, ના વાત સાચી છે. હું કઉ છું તો ખરો કે બને એટલા તમારે જંગલો માટે વૃક્ષ રોપણ કરવું જોઈએ. પછી આમ નવી-નવી આમ નવું-નવું બધું આમ તમારે લીલોતરી એવી રાખવી પડે આમ તમ. કે ઘરમાં પહેલા તો અત્યારે તુલસી માતાજી છે. પછી વેલો છે, કેટરપિલર છે, પછી આપડે
મને આ ગમે જ છે, મારા અત્યારે હાલમાં મારા ઘરે બી મેં ઘરની બાર એટલું મસ્ત ત ગાર્ડન બનાયેલું છે. અલગ-અલગ ફ્લાવર્સ બી ઊગ ગાડેલા છે. પછી મની વેલા આવેન મની પ્લાન્ટ એ તો મેં એનું તો આખું મેં માંડવા જેવું બનાયેલું છે. બહુ મસ્ત. કોક કોક દિવસ મારા ઘરે બી તમે વિઝિટ કર જો એટલે તમને ખબર પડશે.
ચોક્કસ-ચોક્કસ, વાંધો નહીં. હવે ચોક્કસ તમારે ઘેર આવીશ હું, મારા વાઈફ ને હું લઈને આઈશ જોડે. અને તમને આમ કેવું કે મજા આવશે અમાં જો બેસજો જ ને તો હોય તમને. કે આમ બેઠા-બેઠા વાત તો કરીએ, બધું કરીએ, મજા આવે રાતે. એક દિવસ આપડે ભેગા થઈશું બરોબર એ તો.
ઓકે, સારું તો ચલો, મળીએ તો ઘરે. આવો તારે કોલ કરજો મને.
ચોક્કસ-ચોક્કસ, સારું ચાલો